હા તમને આજ
હા જ ઓકે
તો પ્ર ત ટપિક તમે બોલો છ કે મેં બોલો
હું બોલું
ચાલો મેં બોલું આજના સમયમાં બાળકો પર અભ્યાસનું દબાણ વધારે છે?
હા સો ટકા છે જ પેલા ઘરતા તો ક્યાંય વધારે જ છે એવું લાગે જ છે મારા અંદાજે. પેલા ઘણું બધું બાળક સ્ટીકનેસ ઓછી હતીને અત્યારે ખોટું વધારે પ્રેશર કરવામાં આવે છે. તારે આ કરવાનું છે ના આ રીતે. તમારું શું કેવું છે?
સાચી વાત છે મેં હમણાં કાલે કે પરમ દિવસે એક કિસ્સો જોયો હતો કે હજી તો ત્રણ કે ચાર વર્ષનું હજુ હતું વારકને એમને હજુ જ જુનિયર કે કેજી કે સુનિયર હું સીનિયર કે કેજી. મૂકી દીધા હતા એટલે એમ કેટલા નાના નાના બાળકને કેટલા વેલા ભરવા મૂકી દે તો પછી કેટલુંએ લોકોને પ્રેશર હેન્ડલ કરવું પડે.
બરાબર છે એટલે એને વધારે તો નાની ઉંમર માં ભણવાનું શરૂઆત કરી દે પછી એ પ્રને નવરા નથી થવા પોતાનું કઈ વિચારી શકે. કે નવું કરી શકે એ રીતે
હમ.
તો પછી શું ખેડૂતને સીધો ગ્રાહકને માલ વેચવાની સંપૂર્ણ વ્યવસ્થા હોવી જોઈએ. હ કેવી રીતે?
હમ. એક તો આ ખેડૂત વાળા પ્રશ્ન મન છે ને તે બોવ હરખા સમજ ચાલો બોલું તોય મેં હું ખેડૂતને સીધો એકવાર તો હોવો જોઈએ કેમ કે જો ખેડૂતને એટલો પ્રોફિટ વધારે મળે મતલબ કે એમને કિંમત પોતાની રીતે એ બનાવી શકે ને જે એટલી એમની મહેનત હોય એટલી કિંમત એવું કેહેવાય પડતર કિંમત કેવું કેહેવાય એટલી કિંમતમાં ડાયરેક્ટ ગ્રાહક પાસેથી લઈલે પણ એના ડિસએડવાન્ટેજ એવું થાય કે એમને ગ્રાહક જાતે જાતે હોધવા જવું પડે. એટલે કદાચ બોવ નાઈ મળી શકે ગ્રાહક હું ખબર મેં એમની પાહે એટલો બધો ટાઈમ પી ના આવે કે માર્કેટિંગ કર મારા ઘઉં ને કે આ લઈ જાવ. પણ અમારે ત્યાં તો એવું નહી મળી પણ જાય ગ્રાહક શું ખબર
તમે. મેન વાત એવી છે કે આપડે મોસ્ટ બધા ખેડૂતોને એપીએમસી માર્કેટ આવે માર્કેટ યાર્ડ એમાં જ તે સેલિંગ કરવા જાય છે. પણ એમાં ભાવ બહુ ઓછા મળે છેમ તો એની કરતા ડાયરેક્ટ કોઈ ખેડૂત એવું હોય કે પ્રગતિશીલ કે કોઈ ડાયરેક્ટ કોઈના આજુબાજુ ના હોય. રિલેટિવ છે કે કોઈ સેલ કરી શકતો હોય તો બેનિફિટ થ પણ તમે જો મેન સમસ્યા જ મળ કેમ કે ખેડૂત પોતે એટલો બધો ફ્રી ન હોય કે પોતેની પ્રોડક્ટ તૈયાર કરે હોય. પાછી એની વેચવા માટે બેસે એનું માર્કેટ માર્કેટિંગ કરે એની કરતો બીજો બીજો પાક લેવાનો આજે તે છે વયો જાય છે.
ને એ મારા ખ્યાલ થી જેટલું ખેધું ત હું કેવાય. પાક ને એવું આપે છે એ પ્રમાણે પૈસા નહી જ મળતા ને એવી રીધે આપણી બાજુ તો હ પણ અમુક જગ્યાએ જે દુકાળ પડે છે ને એવું થાય. ને એ લોકો ખાલી એકલો હું કેવાય આશરો ખેતી પર જ હોય. તે લોકોને તો કેટલું પ્રોબ્લેમ થાય ને કમાતુંય બીજું કોઈ ના હોય. એટલે એવી રીતે મેં એક મૂવી જોયું હતું કે પછી એ લોકો આત્મહત્યા કરી નાખ્યા છે એવું
હમ ઘણી જગ્યા વધારે પ્રેશરમાં લેવામાં આવે છે તો પછી મેન વાત એ છે. કે જે બબાલ બબાલ કોઈ કરે તો એને ખેડૂત આગળથી મેન વસ્તુ વીસ રૂપિયામાં કિલો લઇ જતા હોય
હમ્મ.
પછી જે વચ્ચે દલાલ આવે તો કમિશન એટલું લે છે પછી માર્કેટમાં સેલ કરે સાહીઠ રૂપિયા કે સિત્તેર રૂપિયા સેલ કરે. એની વીસ રૂપિયાની વસ્તુ અને આપડે એની વસ્તુ ખેડૂત તરીકે પછી રીટેલ કસ્ટમર તરીકે જાય તો એની આપણને આપણને સાઠ થી સિતેર રૂપિયામાં આપણને મળે. એટલે પોતાનું કમિશન લોકો વધારે બહુ લે છે આપડે ડાયરેક્ટ જ જે સેલર છે એ બાયરના કોન્ટેકમાં આવી જાય. તો બઉ બેનિફિટ થાય પણ થોડક અઘરી સિસ્ટમ છે. ખેડૂત
એવું એક એપ બનાવી દેવાય એવી એક એપ બનાવી લેવી જોઈએ કે ડાયરેક્ટ ખેડૂત બાકી જો ઘઉં હોય ચણા હોય કે હોય તો ગ્રાહક કે કે મારે આટલા ઘઉં ચણાની જરૂર છે તો પછી ખેડૂત એ પ્રમાણે એમ ખેડૂત સિલેક્ટ કરે કે મારા એરિયાના ખેડૂત આ છે તો મારા એમની પાહેથી મને કોસ્ટ માં આટલું બેનિફિટ બને છે મળે છે બાઈ કર લે ઓનલાઇન
એવું થાય એવું કરીએ પણ એમાં થાય મોસ્ટ ઓફ જયારે સીઝન હોય ને ત્યારે અને મોસ્ટ ઓફ ખેડૂતો એની ઓલી વધારે હોય. પ્રોડક્શન એ બહ વધારે કરતું હોય અને એ એરિયા વાઈઝ હોય.
તેવું તો કો કે એરિયા વાઈઝ રાખવાનું આપડે
એવું નહી ગુજરાત છે તો ગુજરાત ધારોકે ઘઉં નો પાક બઉુ થતો હોય ખાલી ઘઉં નો પાક ગુજરાતમાં જ થતો હોય આઉટ ઓફ સ્ટેટ પણ જાતું હોય એપ્લિકેશન કઈ સિટી પ્રમાણે વ્યાજબી વાત છે રાજ્ય પ્રમાણે મેન્ટેન ન થાય એ લાર્જ સ્કેલ કોમ્પ્લેસ પડી જાય થોડો એટલે
તો કઈ નહી તોય થોડું થોડું કસીટ તો થાયને આઈડિયા ખોટે નય મારી થોડી ઘણી તો હારી છે કે નહી
થોડી ઘણી
હારુ બોલાતા બીજો ટોપિક
તો કે ટોપિક તમારે કેવાનું મેં કીધું તે
ટોપિક હા હમ્મ શું નાનું શહેર મોટા શહેર કરતા સારું છે?
સારું છે મોટા સો ટકા સારું છે.
કેમ સારુ છે
એટલે એ મોટું શહેર છે એમાં મેટ્રો સિટી તરીકે આપણે જાણીએ મોટા સિટી માં તો મેટ્રો સિટી મેં ને એમાં શું હોય કે એમાં ફેસલટી તમને વધારે પ્રમાણમાં જોવા મળે નાના સિટી કરતા. અને સિટીમાં ગરદી વધારે હોય એમ પબ્લિક નું ટ્રાફિક વધારે છે સમસ્યા વધારે છે એ સિટીમાં તમને ભાવના નામે જીરો મળે. તમને તમારું કોઈ ન હોય એ રીતે જોવાય નાનું સેટી હોય તેમાં માણસ પણ નાના એ પ્રમાણે કેટેગરીતા હોય તો એ આજુબાજુ હળી મળી જલ્દી જાય કે કામ હોય તો એ પણ કરી દે આપણે. અને બેસિક એવી ફેસલટી જરૂરિયાત છે એ આપણને મળી રહે એટલે
હમ્મ.
તમારું શું કેવું છે.
એવું જ કે મન તો બંને જ ગમે એટલે રેવુંન રેવાની બાબતે હોય તો નાનું શેર સારું. ને જો ફર એમ કોક દિવસ ફરવા હોય તો એ મોટું શહેરમાં બી ફરી અવાય એવું કઈ નહી.
બરાબર છે તો નાના શહેરમાં રહીને મોટા શહેરમાં ફરી અવાય.
તો કેવુ કાઈ મોટા શહેરમાં રહીને નાના શહેરમાં પણ જેવું હોય.
હમ્મ-
હમ હમ ના કરો ચલો મેં બીજો પૂછું પ્રશ્ન.
હું પૂછું શું દરેક વ્યક્તિએ અઢાર વર્ષની ઉમરે એક વરસ ગામમાં રહેવું જોઈએ?
કઈ રેવું જોઈએ?
ગામમાં ગામડામાં
હા રેવું જોઈએ.
અઢાર વર્ષની ઉંમરે એક વરસ શું કામ રેવું જોઈએ?
એના તો બધાં બહુ જ કારણો છે.
ક્યો તો
જો એક તો જો ગમે તેટલા આપડે મોટા થઈ જઈએ તો એ આપે શું કેવાય મોટાના આદર કરતાને કેવું કે લોકો જોડે જ કનેક્શન બનાવતા વધારે ગામડામાં મને લાગે આવડે. પછી પોતાના નેચર હાથે કનેક્ટ થવા મા ટે અથવા તો હું કેવાય આપણે રૂટસ કેવાય ને તમે કો ડાયલોગમાં છે, કે જમીન સુધી પગ કે હું કંઈક ડાયલોગ નહી મારતા તમે હા ડાઉન ટુ અર્થ એવું રહેવું જોઈએ. એટલે એટલા માટે પણ રહેવું જોઈએ, પછી માં એક જાતની શાંતિ મલે. તો એટલે પછી થોડીક બેઝીક આપણને ખેતી આવડવી જોઈએ. એટલે થોડીક બેઝિક નોલેજ એ લોકોને ખેતીનું પન હોવું જોઈએ કે કેવી રીતે ખોરાક આવે છે ને ખેડૂત કેટલું મહેનત કરીને ખોરાક લાવે છે, તો એ લોકો કદાચ વિચારે કે ના અમારે થોડુંક કંઈક કરવું જોઈએ એટલે યુવાનો એ પણ હું કેવાય એ લોકો જો આગળ જઈને ભવિષ્ય થોડું ખેતીમાં પણ હિસ્સો આપે પોતાનો ખાલી એકલુ એવું નહીં કે આઈટી સેક્ટરમાં કે પછી એકલી ટેકનોલોજી તરફ વળે. જો બધા ટેકનોલોજી પાછળ વર્ષે તો પછી ખાવા બનાવ હું કેવાય ખાવાનું હું કેવાય એને પાકવાનું ઉઘાડશે એમ
પાક
એટલે થોડુંક એવું બેઝિક નોલેજ મલે. બસ બીજું તો તમે કો
ના બરાબર છે, એટલે ઈ ખેતી એક નહીં પણ ગામડામાં ઓમ તો બધા માણસોએ અઢાર વર્ષ ની ઉંમરે કેવાય કે એટલે અઢાર વર્ષની જ છે કે એક સમજણ શક્તિ એનામાં આવી ગી હોય.
હમ્મ
પછી ગામડામાં રેવા જાય તો એને જે ગામડામાં તમે કીધું ડાઉન ટુ અર્થ છે ત્યાં તમને કેટલ કેટલું નવું નવું જાણવા મળે છે. કે એ કદાચ નાનો માણસ હોય, તો એ ઘણી વાર એવું કે હાવ તમને જો લાગે જોવા કરવામાં બહુ ગરીબ, માણસ એક્ચ્યુઅલમાં હોય બઉ પૈસાદાર માણસ હોય કે એમ- પૈસા જીરવી શકે એમ એટલે ખબર પડે એમ
એટલે એમ દેખાડો ના કરે એ લોકો કે મારી પાસે બહુ પૈસા છે. સાદગી જીવન જીવવાનું એમ.
સાદું જ તે જેટલી જરૂરિયાત છે, એ પ્રમાણેનો ખર્ચો કરે, વાપરે એટલે એ પણ શીખવા મળે. પછી આજુબાજુ ગામડામા, નેટવર્ક કઈ રીતે બને કે આજુબાજુ જે હે જે ગામડામાં જ તે પણ ધારો કે એક જ ગામ છે તે એક ગામની આજુબાજુ નવું બીજું ગામ છે. તો પેલા લોકો એવું હોય કે બીજા ગામમાં નેટવર્ક હોય કે આમ વાતું ચિતુ તું ને મિત્રો ફ્રેન્ડ કે કંઈક ઇવેન્ટ થાતી હોય તો મળે. પછી ત્યા કાઈ હોય તો એ પણ થઈ શકે એ રીતે. અલગ અલગ ગામમાં હોય અને બીજી ગામડાની નાની નાની જે પેલાની જૂની ઓલી શું કેવાય એને ઓલી ઓલો ઘંટ લો શીખવા મળે છે, બધું ઘરની એક્ટિવિટી જે જે ચક્કી ચકલી હું ચક્કી કેવાય ને લોટ દરવા માટે પેલા એવું
હા ચક્કી
અમારા ઘરે અત્યારે ખાંડણીઓ છે કે અરે ચણાની ડાળ કે ચરણ કરવો હોય ઘંટલો જો ગોળ ગોળ બે પાણા આવે પછી ખાંડણીય આવે તેમાં કઈક ખાંડવાનું આવે બધું એ રીતે. એટલે એવું ગામડામાંથી અત્યારે સિટીમાં તો ના મળે
હા એ વાત તો હાચી છે.
બીજો ટોપિક
હા હા જો ટોપિક તો વિદેશમાં રહેવું સારું છે કે ભારતમાં?
સો ટકા વાત છે. ભારતમાં જ સારું છે. એટલે વિદેશમાં રેવું એક વાર વિદેશ તમને ભારત દેશ ગમે નઈ તો સો ટકા ની વાત છે. કે વિદેશના બધા દેશ જેટલી ચોખ્ખા એટલી જે બધા માણસોમાં ડિસિપ્લન એટલી જે સરકાર ને ઘણા બધા એટલા સપોર્ટિવ છે કે ટેક્સમાં કેટલા બધા ફાયદો કરે પણ એક વાર એમ આપડો જન્મ આ દેશ આપડો વિકાસ પણ આપણે આ દેશમાં જ કરવો જોઈએ એમ. તમાર શું કેવું છે?
મારા પ્રમાણે તો એવું જે હું પર્સનલ જેનું જે ડિસિજન હોય તે પણ ખરેખર તો આપડે ભારતમાં રહીને ભારતનું જ ભલું કરવું જોઈએ એમ. પછી ભારતમાં રહેતા હોય ને બીજા દેશનું બોલ્યા કરે કે ના અહિયાં રહેવાનું હારું છે કે તેવું છે. જતા હો તે બેટર છે ને.
બરાબર છે
હા ખોટું અહિયાં બોલવાનું અહિયાં અમુક એવું નહિ કે પાકિસ્તાન અમુક લોકો એવું હોય કે અહીં રહેતા હોય ને તયનું વધારે કેતા હોય કે પાકિસ્તાન પાકિસ્તાન એ લોકો જ આપણને આતંકવાદી હુમલા એવું બધું કરે તો એ લોકો ના કરવું જોઈએ.
તો એ બધાને ભોગવે જ છે. એને કારણોસર એ જે કે છે એ પ્રમાણે
હા એટલે ભારતમાં રહીને ભારતનું જ ભલું કરવું જોઈએ મારા પ્રમાણે એવું જ છે.
બરાબર છે જે સિટીમાં
પણ એમાં બીજો બી એવું જોય કે બે થી જોઈએ તો એવું પણ છે કે ભારતમાં ટેક્સ બોલે છે. તમે કીધું એવી રીતે પછી અમુક છોકરીઓને એવું હોય કે ફ્રીડમ રીતે જીવું હોય પોતાની લાઈફ તો બહાર વ્યવહારરૂપ ના રહેવું હોય કા તો પછી મોર્ડર્ન રીતે જીવું હોય. તો એ લોકોને બહાર જવું હોય તો જઈ શકે એમ.
એની માટે આઉટ ઓફ વધારે ફાયદાકારક રેય અને
હા કમ કે આપડા એમાં તો આપડે બધાને ગમે તેટલું કહીએ પણ સોચ તો ના જ બદલે જેવી છે એવી રેવાની જ છે. કોઈને એવું કેવું કહેવા આપડે કહીએ કે કોઈને વાતો શકી એવું
ના એ તો છે બરાબર છે તો તો આપડે પણ અ પોણા બાર મિનિટ થઈ ગઈ છે
થઈ ગઈ ચાલો હું કેટ લેટ ભાઈ